હલો
હા બોલો.
હલો
હા સર બોલો.
કેમ છો મજામાં? બસ એકદમ મજામાં, શું કરો છો અત્યારે?
અત્યારે હું વોક પર, વોક પર નીકળેલો.
ઓકે તમે વક પર નીકળ્યા હતા.
હા
હું પણ બસ જો મારા ટ્યુશન પૂરા કર્યા, ને ફ્રી થયો, એટલે મે કોલ કરું તમને.
હા હા
કેમ છે બધા ઘરે, ઘરે બધા મજામાં?
બસ બધા મજામાં, તમે, તમારા ઘરે બધા મજામાં છે?
હા બધા મજામાં, શું કેતા તા તમે?
એ તમારી હેલ્પ કરીએ બીજું શું.
બરાબર છે.
હમ્મ
કેટલો ટાસ્ક પૂરો થયો તમારે?
મારે આ સોલમો, સોલ સોલ પૂરા થયા છે.
સરસ.
તમારે?
મારે આ ઇ અગિયાર મો કોલ છે.
હા હા, એરેવાનું
હું નડિયાદજ રહું છું, તમે?
અમે નડિયા, અહી નડિયાદ નાજ છે.
ઓકે હું ડેરી રોડ સાઈડ રહું છું, ડેરી રોડ સાઈડ રહું છું.
હા હા, બરાબર.
તમે?
અમે, એસ આર પી
ઓકે, એસ આર પી બાજુ, બરાબર. શું કરો છો જોબમાં?
જોબ માં કેતો મારે સ્ટડી ચાલુ છુ, સ્ટડી પતાવી ને આ હવે જોબ માટે, વિચાર અપ્લાય
ઓકે
હા
એટલે હજી સ્ટડી ચાલે છે, એમને
સ્ટડી પતિ ગઇ.
બરાબર.
તમારે શું કરવાનું?
મારે જોબ ચાલે છે, સ્ટડી ક્યાર ની પતી ગઈ મારે તો.
કઈ ફિલ્ડ પર?
હું ટીચર છું.
ટીચર છો, હા
હા
લેહુ એટલે મતલબ સ્કૂલ માં?
હા, સ્કૂલ માં ટીચર છું.
કઈ સ્કૂલ માં છો?
હું નડિયાદની સ્કૂલમાં જ છું.
અડિયાર ની સુુમારે એમ
હમ્મ
એટલે મતલબ સ્કુલનુ નામ તો હોય. હેલો
હા હા બોલો, સાંભળું છું.
સ્કૂલનું નામ?
બધા સ્કૂલ માં ટીચર છું.
કઈ?
પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ.
એ ક્યા આઈવું ? હેલો.
ડુંમરાલ માં. ડુંમરાલ રોડ પર નડિયાદ માં.
હા હા જોય જોય જોયું.
અનેરી હાઈઇટ્સ ના પાછળ વાળા રસ્તા પર.
હા હા જોઈ. તમારી એજ કેટલી?
મારી એજ થર્ટી ફોર.
થર્ટી ફોર? હા હા. મારી ટ્વેન્ટી.
ઓકે.
એટલે કયાયા સબ્જેક્ટ પર મેથસ સાયન્સ?
ના, કોમર્સ ફિલ્ડમાં છું. ઇલેવન ટ્વેલ્થ કોમર્સમાં ભણાવું છું.
ઇલેવન ટ્વેલસ કોમર્સ.
હા કોમસ સેક્શન. ઇકોનોમિક્સ ઇલેવન ટ્વેલસ ભણાવું છું.
હા હા. મારી એક બેન છે એને કોમર્સ